હા જય શ્રી કૃષ્ણ કઉ છું તમે બી જોયું જશે નેને ટીવી માં
હા એ તો મે ઓનલાઈન જોયું તું તું બઉુ હતું અમારે મારા મામાની ત્યા બહુ જ છે ને વરસાદ પડ્યું તું એમને ત્યાં લિફ્ટમાં પાણી ભરાઈ ગયું એટલે લાાઈટો ભી જતી રહી હતી ને એ લોકો હમણાં ફરી ને આવ્યા ને એટલે આવીને જોયું તો વરસાદ બહુ જ હતો એટલે આવામાં બી બહુ લેટ થઈ ગયું બહુ જ મોડું થઈ ગયું. તું ત્યાં
હા હા હા તમારા મામા લોકો કયા માળે રહે છે?
એ તો અગિયાર માં માળે રહે છે પણ નીચે પાણી ફસાઈ ગયું ને પાણી ભરાઈ ગયું એટલે લિફ્ટ ના ચાલે ને અને અગિયાર માળ એટલે એમને કીધું કે બસો અઢીસો પગથિયા ત્યાં હશે તો એટલું બધું ચડીને તો કેવી રીત ના જાય
તો તો પછી થાકી જ જવાનું થાય ને ચડ ઉતર માં
હા એટલે જ અને એમ લોકો પેલા શું કહેવાય કેદારનાથ ફરીને આયા ને એટલે હવે ફરીને આવયા હોય એટલે ઓલરેડી પગ તો બહુ જ દુખે કેમ કે ત્યાં બી ચઢાઈ હતી ને આખી એ બાજુ એટલે એવું જ કેતા હતા બહુ જ પાણી ભરાઈ ગયું હતું
અને પાછું રિસ્ક ના લેવાય ને પાણી ભરેલી લિફ્ટરને ઊંચી કરવા માટે.
હા પાણી ભરાઈ ગયું એટલે ના લિફ્ટો તો બંધ જ કરી નાખી તી ને લાાઈટો બી બંધ કર નાખીતી.
હમ હા.
ત્યાં વિસ્તારમાં લાઈટ જ નથી.
અચ્છા.
હા એટલે બહુ આમ તકલીફ થઈ ગઈ હતી ત્યાં તો.
તમારા મામાની ઉંમર કેટલી છે?
એ હમણાં ચોત્રીસ વર્ષની આજુબાજુ છે. મને એકદમ ધ્યાન તો નથી બહુ
એટલે હજી તો જવાનું જ છે એટલે પગથિયા એકાદ બે વાર દિવસમાં ચડી જાય. તો વાંધો ના આવે.
એ એમનું તો વાંધો નહી એ તો ચડી જાય એમ તો પણ ફરીને આયા હતા ને તો પગ ઓલરેડી શું કકેવાય ને સુજી જઈ ગયા હતા ત્યાંથી.
હા એ તો બહુ ચાલવાનું થાય ને.
હા એટલે પગ દુઃખી જ જાય ને હવે એના પછી પાછું ચડવાનું થાય એટલે પાછું દુખે. હો એમ તો મારા નાના તો સવારે જાય એટલે એ તો એકાદ દિવસ એમને જ ગણીને મને કીધું કે બસો અઢીસો જેટલા પગથિયા હતા. એ એમનું રોજનું જવાનું થાય ને ગુરુદ્વારે એટલે એ નીચે ઉતર્યા હતા એટલે કેતા હતા કે આટલા બધા પગથિયા હતા. હા.
તમારા નાનાને હજી આમ થોડીક તંદુરસ્તી સારી હશે એટલે દિવસમાં એકાદ બે વાર ચડી જાય તો વાંધો ના આવે.
હા એ તો હવે કેતા હતા કે બે દિવસથી ચાલુ કર્યું છે લિફ્ટ. એક દિવસ બંધ હતું આખો દિવસ. હા પાછું કાલ કાલે તો વાત ના થઈ એકાદ બે દિવસ પેલા વાત થઈ તી તો કેતા તા કે હવે ચાલુ થઈ ગયું છે એવું. હમ. જોઈએ, બીજું બધું મજામાં?
બધું મજામાં છે બેન. હમ હમ. હમ હમ હમ હવે સાંજની તૈયારી કરવાની ને પછી ફરાળની.
હા સાંજે ફરાળ ની તૈયારી કરવાની ને હવે અમારે તો શું ભાત ની આદત છે રાત્રે, તો હવે ભાત નહી હોય તો એટલે ના જ ચાલે થોડું તો પણ એ એકાદ દિવસ ચાલે હવે બીજું શું.
અમારે બી સામે એક બેન છે ને તે આજે આવે છે મારી ઘરે બેસવા બટેકા જ સમારતા હતા તમે જે શું કરો છ કે કે બટાકા બનાવું છું પણ મારે તો ભાત વગર ના ચાલે તો થોડોક મોરયો બને દઉ. તો અને બે ચાર ભાત ફ્રી કરી દઈશ એટલે ફરાળનું ફરાળ બી થઈ જશે અને જમવાનું જમવાનું થઈ જશે. જે નાના છોકરા હોય એટલે એમને આદત હોય ને ભાત ખાવાની તો ના ચાલે.
હા એ અમારા ઘરે શું રાત્રે છે ભાત ખાવાની આદત એટલે એવું જ છે.
હા હા હા અમારે બી એવું જ છે કે દાળ, ભાત, શાક, રોટલી, પાાપડ, સલાડ કે ડિસ ફુલ જ જોઈએ.
પણ એ બધું અમારે રાત તે હોય. સવારે તો શું દુકાનવાળા હોય એટલે મારે ઉતાવળમાં જ હોય. બપરે તો અમારે સાક પાથરી જોય, પછી એક શાક બનાઈએ કે બે શાક બનાઈએ શાક-ભાખરીને પાપડ, સલાડ ને છાસ તો છાસ બી હમણા તો હવે હવે ચાલુ કરી છે બનાવાને આટલા દિવસ તો કેરીની છિઝન સરસ હતી એલે દરરોજ સવારે સીવા અ દસ સાડા દસ થાય એટલે રસ બનાવી દેવાનો તકેલી ભરી મૂકી દઈએ. ફ્રિજરમાં એટલે મજા આવી જાય. આજે બી અમારે ઘરે ફરાળમાં મેં એવુઝ કર્યું, ફરાળી પૂરી બનાવી ને કેરીનો રસ બનાયો.
અચ્છા-અચ્છા, બરાબર-બરાબર.
બીજુ તમે પેલુ જૂસ સારુ બનાવો છો ને, સવારે પેલુ તમે કેતા તા. આપડે આ
ગાજરનું.
હા ગાજરનુ ને તરબૂજ નું કઈક કેતા તા તમે.
તરબુચનું તો બઊ જ મસ્ત ને સે. એમા તો તમારે આમોરસ નાખવાની જરૂર નઈ એમાં તમે સુ કરીએ છે, તળબૂજને છોલી અને ઠળિયા બધા કાઢી નાખે, કાયણ કે મારી પાસે જ્યુસર નથી એલે હું ક્સરમા બનાવ પછી, ઠળિયા બ ધા કાઢીને મિક્સરમા એ નાખી દઈએ, તરબૂજના કકડા. અને થોડોક ચાટ મસાલો, સંજાવ અને જો મીઠ તરબુજ તો મીઠું જ હોય પણ કદાચ બી મીઠું જોઈતું હોય, તો પછી થોડીક મધ નાખી દઈએ અને મસ્ત ફેરવી દેવાનુ અને એમને એમ પીએન તોય વાંધો નઈ બાકી એ સંતરા મંત્રાનુ તો અમારે પછી છાણીને જ પીએ ભરી છાન્યા વગર ના પીવાય.
હા, બરાબર-બરાબર ને
ગાવ સો
અમે અત્યારે તો વધારે તો અમે તો કોરુ ફ્રૂટ આખું જ ખઈએ બા કે એક સંતરા નું ને ચીકુ નું જ્યુસ અમારે ઘરમા બધાને ભાવે. એટલે એનું પછી જ્યુસ કરીએ. હા, ચીકુ નું તો દૂધમાં બનાઈએ. ચીકુ સમારી ને દૂધ અ દૂધ નાખી અને ખાંડ થોડી ઘણી. ને બસ એવી રીતના મિક્સરમાં મિક્સ કરીને આવી રીતના જ બનાઈએ છીએ.
પણ હવે તો ના પાડે છે બધા કે ખાન બઉ નાખાવાની જગ્યા છે ને તમારે પલી સાક કર આવે છે ને દોરીવાળી
એ ઘરે લાઈ ને ફૂટીને કકડાં કરીને પછી મિક્સરમા ફેરવીને એક ડબ્બો ભરીને મૂકી દેવાનો.
તો તમારે જેટલુ મીઠું જોઈતુ એટલે એકાદ ચમચી તમે નાખી દો સાકર તો ચાલે.
હા એ બી બરાબર છે. તમારી વાત તો આમ બી બધા ડોક્ટર ને બધા ના પાડે છે કે સાકર ઓછી જેટલી ઓછી હોય એટલું સારું.
હમ્મ.
એ તો કેતા હતો મારો ભાઈ બી ડોક્ટર છે ને તો એને કીધું તું કે સા કલ જેટલી ઓછી ખાવ એટલુ સારુ એવુ.
હમ્મ, સાકર ખાઓ તમે ખાંડ ના ખાઓ.
અચ્છા હા બરાબર, એજ કહુ છું ખાંડ ઓછી એવુ.
હા, નઈ તો પછી તમારે એવું હોય ને તો પછી અ જ્યૂસમાં તને સેજ ગોળ બી નાખી દો ને છીણીને તો એ સાલે. અં તો પછી મધ મધ વાપર
હા એ મધ બી સારું આવે અને બહુ મીઠું ખાવાની ઈચ્છા હોય તો ગુલકંદ બી બધા બઉ ખાય છે શરીરને ઠંડક આપે અને સવાર સવાર માં ખાવ ને એટલે સારું બી લાગે.
ના એ નાસ્તા પછી તમારે બે ચમચી ખાઈ દેવાનું.
હ એ સારું આવે છે પેટમાં ઠંડક બી થાય ને ત્વચા બી સારી થાય એવું કે છે બધા
હમ.
અમારે તો ઓછું ખવાય છે પણ એટલું બધું નથી ખાવાતું પણ બધા કે છે ખરા કે સારું આવે છે એવું.
કોઈ દિવસ મુલ્કન બનાવવાનો ટ્રાય કર્યો.
ના ગુલકંદ અમે ઘરમાં નથી બનાવ્યો અમારે પેલું શું આશ્રમ છે ને આ બાજુ અમાર ઘર બાજુ ત્યાં મળે છે તો ત્યાંથી લઈ આવી એ અમે
આમાં શું છે તમારે ગુલાબની પાંખડી હોય ને એને ધોઈને સુકીવીને પેલા થોડીક ફોરી કરી દેવાની
અચ્છા.
પછી ગેસ પર બનાવવાનું હોય તો ગેસ પર બી બને નહી તો તમારે આ સાકર કૂટી ને ગુલકંદ ને પાંદરડીયો મિક્સ કરીને તપેલામાં ઉપરથી વ્હાઈટ કપડું બાંધીને મૂકી દેવાનો તાપમાં તો બી સરસ ગુલકન બને છે તો તમે કેરીનો છુંડો બનાવો ને તાપનો એ રીતે તાપનું બી ગુલકન બને અને ગેસ પર બી બનાવવો હોય તો બી બને. પછી કોઈ દિવસ થોડુંક ટ્રાય કરી કરી જોઈશું એમ.
અચ્છા બરાબર ના મારે તો શું છે મોટી મમ્મી બનાવે છે ને અથાણું બી બહુ મસ્ત બનાવ્યું હતું એમને હમણાં મીઠું
હમ હમ હમ.
હવ એ આપડે દાળભાત જોડે કાચી કેરીનું હતું મીઠું અથાણું હતું એવું.
હા હા હા હા એ ગોળમાં બનાવ
હા એ બવ મસ્ત બન્યું તું અમે લોકો ખાધું તું
હમ.
બઉ જ મસ્ત હતું એનો ટેસ્ટ.
હમ હમ હમ.
એકદમ આમ બજાર જેવું જ લાગતું હતું જેવી રીતના અમે ખાધું ને હું તો એટલું બધું નથી ખાધું ને કેમ કે મારે ખટાસ ઓછું ખાવાનું હોય પણ દાળ ભાત જોડે ખાધું ને બઉ મસ્ત લાગતું તું.
હમ હમ.
હ.
અમારે બી કેરીનું અથાણું છુંદો કેરીનો કે પછી પેલા રાજસ્થાનની આવે છે ને કેર સાંગરી એ કેરનું અથાણું,
એ બધું થોડુંક થોડુંક સિઝનમાં બનાવી જ દેવાનું ઘરે કારણ કે પછી ચોમાસામાં હા જો ચોમાસું ચાલુ થયું એટલે સબ્જી બધી મોંઘી થઈ જાય. એટલે કોક દિવસ તો અથાણુ ને ભાખરી ખાવાની બોવ મજા આવી જાય વરસાદ આવતો હોય ને ગરમ ગરમ તમે ભાત ભાખરી બનાવો મીઠા જીરા નહી જીરુંને મીઠું નાખીને ભાખરી બનાવો મસ્ત તો અથાણા જોડે ભૂખ લાગી તો ચાર પાંચ તો ખવાય છે
અચ્છા અ્છા બરાબર બરાબર હા એ તો બહ સારું થાય છે મને બી બહુ ગમે
તો ચાલુ છો ને તો મરચા ને લીબુબી ભાવ ઓછું થાય તો લીમંબું મરચા નું બી અથાણુ તને બનાઈ દવ. તો ભી બહુ મજા આ આવી જાય એમ.
હા બઉ મજા આવે, બહ મસ્ત બને, મને તો બઉ જ ભાવ્યો હતો. થાણો અને રોટલી જે ના હોય ને રોટલી શાક તો હૂ તો શાક ની જગ્યાએ પેલું અથાણું નને જ ખાઈ લઉં રોટલી સારું લાગ્યામ
હમ્મ હમ્મ અમારે બી કોકદિવસ સબ્જી શાકભાજી આ ઓછુંમાની હોય કે આં ખુંબ સ્વાદિષ્ટ બનયું ઓછું પડી જાય તો આપડે તો શું કરીએ એને લોટ માંથી પછી લચ્છા પરાઠા જેવું બનાવી દઈએ મીઠું મરચું લગાવી દઈ.
વ તો પછી મોટી રોટલી વળી ને અંદર સેવ મૂકી દઈએ થોડી રતલામીને ડુંગળીની કટકી મૂકી દઈએ પછી કોથમીર સમારેલી મૂકી દે ને પછી ઉપર થી સેજ મીઠું મરજું નાખી. કીને સેવના પરાઠા બનાવી દઈએ તો બી અથાણા જોડે બી મસ્ત મ લાગે અને દહી જોડે બી મસ્ત લાગે મજા આ આવી જાય
અમારે હવે ક્યારે જવાનું છે સેલ ચાલુ થઈ ગયા છે તો કપડાં જોવા જોવા કે લેવા ખરીદી કરવા